હાલો
હાલો
હાલો
હાલો અવાજ આવે જ છે મારો
હા આવે જ શું કરો તમે
હલો અવાજ આવે છે.
હા આવે છે.
અચ્છા મને અવાજ આવતો નતો હમણાં થોડી વાર પેલા
હવે આવે ને
કોલ આવ્યો ને તો આવતો ન તો હવે આવે જ હવે આવેજ સારો સ્વચ્છ અવાજ આવે છે.
બરોબર
તોઓઅ બોલો તમે શું કેતા તા
હું એમ વિચારતી હતી કે છોકરાઓનું એડમિશન કરાવવાનું છે તો કયા આઈડિયા મીડિયમમાં મૂકી શકાય એને ગુજરાતી મીડિયમ સારું કેવાય કે ઈંગ્લિશ મીડિયમ સારું કેવાય થોડી કન્ફ્યુઝ હતી.
મારે એમને આમ તો ઈંગ્લિશ મીડિયમમાં જ મુકવા જોઈએ કારણ કે આગળનું ફ્યુચર જોતા હવે બાળકોને અત્યારથી જો ઈંગ્લિશમાં ભણે અને અત્યારથી નોલેજ મળે એના માટે એનું ભવિષ્ય બોહુ સારું રહી શકે એનું કારણ છે કે આના પહેલાની પેઢીઓ જે હતી એ બધા ગુજરાતી મીડિયમમાંથી અ પસાર થયા છે બરાબર છે પણ એમાં જોઈ એવું એને સફળતા કઈ મળી નથી બરાબર અને એની સામે જો ઇંગ્લિશ મીડિયમ વાળાને જોવા જાવ તો ત્યાં એનું ભણવાનું થોડું સ્ટ્રીક્ટ હોય ગુજરાતીની કમ્પેરિઝનમાં ચ બેટર વસ્તુ એવી છે. કે તમે ઈંગ્લિશ માં મૂકો તો તમારું જે બાળક છે એ અ હાઈલી નોલેજેબલ બને અને અ એના જીવનમાં અહ ડીસિપ્લીન આવે.
ઈજ તો તમે બરોબર કીધું પણ અમુક વિડીયોમાં અને એમાં આપણે જોતા હોય ને એટલે આપણે ઘણી વાર વિચારું કે ઇંગ્લિશ મીડિયમમાં સારું કે ગુજરાતી મીડિયમમાં સારું, કે અમુક વિડીયોમાં એવું સાંભળવા મળે કે આપણે જે માતૃભાષા જે ઘરમાં ભાષા બોલાતી હોય એ ભાષામાં જ બાળકને વધારે સમજણ પડે એમ. તો ઈ ભાષામાં બાળકને જો ભણાવવામાં આવે તો વધારે એને સારી રીતે સમજી શકે.
પણ એ જે ભાષાની વાત તમે કરો છો માતૃભાષા એ ભાષાનું એવું છે કે અહ જો બાળક માતૃભાષા તો ઘરે રહે એટલે શીખી જ જવાનું છે, અને એ સાથે-સાથે જો બીજી ભાષા શીખે તો એને બીજી ભાષા સાથે બી એ કોમનલી વાત કરી શકે. હવે જો કદાચ માતૃભાષા એક જ આવડતી હોય તો એને પછી બીજી ભાષાઓમાં વાત કરવામાં તકલીફ પડે, જેમ કે હવે અહ કોઈ બાળક છે મોટ ટો થાય, પછી એને અહ સારું એવું ભણતર માટે જો ફોરેન જવાનું થાય તો ત્યાં ઈંગ્લિશ બહુ જરૂરી છે. ત્યાં પછી માતૃભાષા ના ચાલે જેમ કે ગુજરાતી હોય તો ત્યાં ગુજરાતી ના ચાલે ત્યાં એમને બેઝિક ઇંગ્લિશ આવડવું જરૂરી છે.
એ તો તમે બરોબર કીધું. અમુક જગ્યાએ આપણે જોતા હોય હવે વિડીયોમાં એવું પણ સાંભળ્યું કે જેવું આપડા ઈંગ્લિશ મીડિયમમાં જો બાળક ભણતું હોય તો ઘરનું વાતારણ પણ એને સૂટ થાય એવું હોવું જોઈએ.
એ પણ બરાબર છે. હવે એમાં એવું છે કે તમે જો બાળક ઈંગ્લિશ મીડિયમમાં ભણતું હશે તો તમે પણ એની એવી જ કેર કરવાના છો, તમે પણ એવું જ ઈચ્છો કે જે વાતાવરણમાં એ ભણે છે એ જ વાતાવરણ એને ઘરે આપીએ, અને એ રીતના જ એને ધ્યાન દઈએ, પણ ફરક એટલો પડશે કે તમે ઈ ઈંગ્લિશ મીડિયમમાં હશે તો એને જે ત્યાં ડિસિપ્લીન અહ આ ને બધું શીખવામાં આવશે એના લીધે તમે પણ શીખી શકશો. એ જે અમુક વસ્તુ જે છે જે તમને નથી ખ્યાલ જે તમે ગુજરાતી વર્ઝનમાંથી અહ અહ બહાર નીકળ્યા છો કે હવે ઈ ઇંગ્લિશ મીડિયમમાં છે તો ત્યાંનો અનુભવ તમે ઘરે બેઠા લઈ શકો ને.
એ તો તમે બરોબર કીધું. એ તો છે. અત્યારે આપડે જોય કે ઇંગ્લિશમાં જેટલું વધારે અહ ભવિષ્ય છે એટલું ગુજરાતીમાં આપડે અહ વિચારીએ તો થોડુંક ઓછું લાગે એમ. કેમ કે અત્યારે આજકાલ બધી જ વસ્તુમાં ઈંગ્લિશ વધારે હોય. જેમ કે બધી એપ જોઈ લ્યો, મોબાઈલમાં, કે કોમ્પ્યુટરમાં, કે લેપટોપમાં જ્યાં આપડે જોઈ ત્યાં બધું ઈંગ્લિશ માં જ વધારે હોય, એટલે બાળકને આપણેે જે એમ જ ઈચ્છીએ કે જેમ બને એમ એને બધું સરળતા થી સમજાઈ શકે એવું હોય તો વધારે સારું.
બરાબર છે. હવે તમે જે રીતના વાત કરો છો એ એકદમ સીધી અને બહું-બહું એટલે બહુ સરળ વાત કહેવાય કારણ કે તમને ખ્યાલ જ છે કે હવે અત્યારે બધા મોબાઈલ છે, બરાબર છે હવે તમારે તમારી પાસે ફોન હોય તો એમાં નંબર બી લગાવો હોય તો નંબર ના જે અહ એના આંકડા આવે એ બી ઇંગ્લિશમાં જ આવે. ઇનફેક્ટ અહ તમારે કોઈ મેસેજ પર વાત કરવી હોય તો પણ તમારે ઇંગ્લિશમાં જ ટાઈપ કરવું પડે. જયારે ઈંગ્લિશ એક એવી ભાષા છે કે હવે ઇન્ટરનેશનલ ભાષા કેહેવાય, કે તમે ઈંગ્લિશમાં પૃથ્વી ઉપર જેટલા બી દેશ છે એમાંથી કદાચ આઠ દસ દેશ છોડીને બધા સાથે ઇંગ્લિશમાં વાત ચેક કરી શકો એટલે તમે કોઈ પણ લોકો સાથે ત્યાં મળી શકો.
એ તો વાત તમારી બરોબર છે. તો બાળકને આપડે જોતા હોય કે આજકાલ જેટલું આ આપડે આપડી ભાષામાં સમજાવીએ એટલું ઈ સરળતા થી સમજી જાય. આપડે ઈંગ્લિશ નું પણ આપડે ગુજરાતી માં સંભળા
એ એમાં એવું હોય કે ભઈ અહ તમે જે વાત કરી કે સમજાવીએ માતૃભાષા એ માતૃભાષા કેવાય, હવે જેમ કે સ્કૂલમાં જે શીખવાડવામાં આવતું હોય અત્યારે એને બેઝિક શીખવાડવામાં આવતું હોય, બરાબર છે. હવે સ્કૂલ-સ્કૂલ કહેવાય, ઘર-ઘર કેહેવાય સ્કૂલમાં અલગ વસ્તુ હોય, ઘરે અલગ વસ્તુ તોય અને બાળક વધારે તોફાન કરતું હોય સ્કૂલમાં ઓછા તોફાન કરતું હોય ત્યાંને ડર હોય સર નો હોય કૂલ છે ને ત્યાં એક લિમિટ ખબર પડી ગઈ કે આ સ્કૂલ છે આઈયા કેટલી મસ્તી થાય કેટલી ના થાય, ત્યારે ઘર હોય તો એને બધી છૂટછાટ હોય જ છે. ત્યારે માં એવું હોય કે સીધું કનેક્શન માટે ક્યારેક માતૃભાષા જરૂરી છે.
એ વાત તમારી સાચી છે અને એ પણ છે તમારી વાત
ના નો જોવા જોવા ના મળે એનું કારણ છે મેં એ કીધું ને કે ઇંગ્લિશ મીડિયમ જે છે એ મારા ખુદના માનવાથી એવું છે કે એમાં બાળક બહુ ડિસિપ્લનમાં આવે કાણ કે- શું જે બી હોઈ શકે ત્યાંનો વ્યવહાર, કેવી રીતના છે કે જે બી હોય પણ ત્યાંના અ કીડ જે લોકો એમાં ભણે છે બધા બધા ડિસિપ્લનમાં વધારે આઈ જાય અને ઇંગ્લિશ લેંગ્વેજ જ એવી છે કે તમે અ કોઈ વસ્ તુની અગર વાત કરુ ને તો ઇંગ્લિશમાં વાત કરો તો તમને બઉ એટલે બઉ પોલાઈટ લાગશે.
બરાબર.
હા, ઈંગ્લિશ એવી વસ્તુ છે હવે એ જ જગ્યાએ જો માતૃભાષાનો ઉપયોગ થાય તો માતૃભાષા બી વર્ક કરી શકે પણ એટલું વર્ક ના થાય જેટલું ઈંગ્લિશથી થાય છે, આ અત્યારે આ સમયને જોતા.
બરાબર. એટલે ઈમાં
તમને શું લાગ્યું ઇંગ્લિશ વધારે બેટર છે કે ગુજરાતી વધારે બેટર છે.
હાં, એ અમુક તમારા પોઈન્ટને સાંભળતા મને લાય્ગુ કે ઇંગ્લિશ વધારે બેટર છે કેમકે આજકાલના આગળ વધતા જનરેશનને જોઈને આપડે એવું જ ઈચ્છતા હોય કે આપડું બાળક ક્યાંય પાછળ ન રે. એટલા માટે થઈને આપડે ઇંગલિશનું વધારે ચોઈસ રાખતા હોય ઇંગ્લિશ મીડિયમ
હા, ભાઈ ઇંગ્લીશ એવી વસ્તુ થઈ ગઈ કે અવે તો મોસ્ટલી અ અમુક આગળના વર્ષ અ સમયમાં તો માત્ર ઈંગ્લિશમાં જ બધું થશે, જેમ કે અવે સમજો કે અત્યારે છોકરાઓના અ બર્થ થાય ત્યાર થી લઈને એના બર્થ સર્ટિફિકેટમાં પણ અવે જેમ ગુજરા તી લેંગ્વેજ માં નામ લખાય એમ ફરજયાત ઈંગ્લિશ લેંગ્વેજમાં પણ નામ લખાય જ છે અને સૌથી વધારે માન્ય તો એ જ રે છે કે જે ઇંગ્લિશમાં લખાયું હોય. બર્થ સર્ટિફિકેટ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાન કાર્ડ આધાર કાર્ડ આ બધામાં અત્યારે ઇંગ્લિશ મુખ્યત્વે છે.
હા, એ તમે સાચું કીધું. બરોબર છે, તો થોડુંક તમે મારું કન્ફ્યુઝન દૂર કયરુ એના માટે થેન્ક યુ સો મચ.
ઓ કે.
હવે હું પણ વિચારું કે મારા બાળકનું ઈંગ્લિશમાં ફ્યુચર કેવું હશે મને થોડું થોડું દેખાય આવે છે.
હા, બહુ સારું ફ્યુચર છે એ જો તમારું બાળક ભણવામાં અ સારી ધ્યાન આપશે અને એના સાથેના જે બાળકો છે એને જોઈ જોઈને એને જેવા એના ડ્રીમ્સ હશે એવા જ એના ડ્રીમ થઈ જશે. કેમકે કોઈને કેનેડા જવું અશે. કોઈને સ્વીત્ઝરલેન્ડ જવું હોય કોઈને અમેરિ કા જવું હોય, કાંઈ ને કાંઈ બનવા માટે લોકોને બાર નીકળવું પડતું હોય.
બરોબર કીધું તમે‌
તો આજકાલ તમે શું કેતા તા?
હા હું એમ કેતી તી આજકાલ બાળકને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે આપડે પણ થોડું ઘણું આગળ પડતું થઈને શીખવું પડે છે ઇંગ્લિશ એટલે આપડે પણ સાથે સાથે મહેનત કરવી પડે.
બહુ જ મોટી વાત ત્યારે એ બહુ જ જરૂરી છે. કે તમે અ આમાં એવું છે કે, જો તમે ઇંગ્લિશ જાણતા હોવ તો તમારા માટે બહુ ઈઝી છે. બાળકને ભણાવવું અ એનું ધ્યાન રાખવું ભણવા માટે. હવે આ એક બાબત એવી છે કે હવે અત્યારની જે પેઢી છે જે પેલા ગુજરાતી માધ્યમમાંથી પસાર થઈ ગઈ. એની પેઢીનું જે આવનારી પેઢીનું તો ભવિષ્ય ઇંગ્લિશમાં જ ઈચ્છે છે. પણ હવે એમનો ગુજરાતી માંથી સમય નીકળો એટલે એમને ઈંગ્લિશ ન એટલું વધારે ધ્યાન છે. નહી મતલબ એટલું સમજતા નથી. જેટલી જાણકારી હોવી જોઈએ એટલી હોતી નથી. પણ હવે જો તમે ઈંગ્લિશમાં બેસાડતા હો તો મારું માનવું એવું છે કે તમારે પણ ઇંગ્લિશ ને એટલું જ શીખ ધ્યાનથી શીખવું જેટલું તમે તમારા બાળક ના ગ્રોથ માટે વિચારી જયતા વિચારતા હો જેમ કે એ એટલું તો આગળ ઈંગ્લિશમાં એનું ભવિષ્ય બનાવે.
એટલે હા ખરેખર સાચી વાત કે અને સારી વાત કેવાય કે, જો બાળક ઈંગ્લિશ મીડિયમમાં ભણશે તો સાથે સાથે માતા પિતાને પણ આગળ શીખવાનો મોકો મળશે. ને એ પણ સાથે સાથે શીખી શકશે શીખવાડી શકશે.
હમ્મ બરાબર છે જે પેલાની પેઢી હતી અ જેમ કે અ અત્યારે જે બેટી સેનસી ચાલે છે. એના પેલાની જે બે ત્રણ વર્ષ મતલબ બે ત્રણ